શું કરો?
હેલો, બસ કશું નથી. બસ કશું નથી. એ બેટાડા તમે શું કરો?
મને ભી કંઈ નથી કરતી, આને જોતી હતી. કે સમયનું શું થયું છે આજ કાલે તો લોગા ન કેટલો તો ભી કોઈ લો તો આછા હોય છે ને, કોઈ કે બધા હોય છે.
હા, તો વધારતી છે.
હમ, શું કરો? ઘરલો કામ થાય ગયા છે કે? ના ના, જમવાનું એ બી તો વાર લાગશે એ બી
હા, બસ તૈયારી કરવામાં આવે છે. શું બનાવાનું?
રોજ રોજ શું બનાવવું, બઉ બધી પ્રોબ્લેમ છે.
બહુ બડી હા, સાચી એ.
હા.
પાણી આવે છે?
હમ.
પાણી આવે છે તમારે?
પાણી તો અભી તો બારિશ વરસાદ થઈ ગયો છે, તો હી તો પ્રોબ્લેમ નથી આવતી. પણ ત્યારે જતાં ગરમી આવે છે ને, ત્યારે પ્રોબ્લેમ થાય છે.
સારી વાત, લોક પ્રસન્ન થઈ જાય છે.
હમ, આપણે પાણી બચાવો આપને પાણી બચાવો ને ભવિષ્ય બચાવો માટે આપે વાત કરો.
હ, બહુ સરસ.
હા. આપને વડીલો કહતા હતા કે જલે જીવન છે ને, આ એક સાધારણ વાક્ય લાગે છે. પણ આ વાક્યમાં તો આખા જીવનનું સત્ય સમાયેલું છે. કે પટરી પર જીવન નું અસ્તિત્વ પાણી પર આધાર રાખે છે. મનુષ્ય હોય, ભલે પક્ષી હોય, પશુ હોય, પક્ષી હોય છે. કે વૃક્ષો બધાને જીવવા માટે પાણી જરૂરી છે.
સાચી વાત આ તો કાવ છે જલ જીવન જલે જીવન છે આ કેવલ એક સૂત્ર નથી પણ જીવન જીવવાની સાચી હકીકત. પક્ષી પ્રાણી વગેર પાણી વગર મનુષ્ય પ્રાણી પક્ષી વૃક્ષ અને પૃથ્વી પરંતુ પરનું કોઈ પણ જીવન સંભવ નથી એટલે પાણીનો એક એક બુંદ અમૂલ્ય છે.
સાચી વાત કઈ આજે તો આપને રોજ સવાર થી સાંજ સુધી પાણી નો ઉપયોગ કરી છે. ભલે પીવા માટે રસોઈ માટે અને ખેતી માટે એ ને ઉદ્યોગ માટે અ સ્વસ્થ માટે દરેક કામમાં પાણી જરૂરી છે પણ દુઃખ ની વાત એ છે કે જે વસ્તુ વગર જીવન અસ અશક્ય છે એજ વસ્તુનો આપણેે સબસે વધારે બગાડ કરીએ છે
સાચી વાત
હ આજે દુનિયા ના ઘણા ભાગોમાં પાણીની તંગી જોવા મળે છે કેમ કે લોગોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી ઈસ્ત્રીઓ અને બાળકો ને કિલોમીટર ચાલીને પાણી લાવવું પડે છે જો આજે આપણે સાવ સાવચેત રહી નહી ર થઈએે તો આપતી આવતી પેઢી ના આ સમ સ્યા વધારે ગંભીર રૂપે ભોગવવી પડે છે
હા સાચી વાત આપણા શરીર નો મોટા ભાગ પાણી જે બન્યો છે ખેતી માટે પાણી જોઈએ ઉદ્યોગ માટે પાણી જોઈએ અને રુધિરા જીવન પ્રત્યેક કામ માટે પાણી પણ જોઈ જરૂરી છે છતાં પણ આપણે ઘણી વાર પાણીનો વગાડ કરીએ છે ચલ્લા નત ચાલુ રાખવા ભુલા નલ નાતુ ચાલુ રાખવા વરસાનું પાણી વાયા જવા દેવા અને નદીયા અને અ પ્રદુષિત કરવું આ બધું આપણા ભવિષ્ય માટે ખતરો છે
સાચી વાત કઈ તમને પાણી તો બચવાનું કામ કેવલ સરકારું નથી પણ આપણે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે આપણે ઘરમાં નલ ચાલુ ન રાખવો પાણીનો બિનજરૂરી ઉપયોગ ન કરવો વરસાદ નું પાણી સંગ્રહ કરવો અને વૃક્ષારોપણ કરવું અને નદીિયા અને તલાબોને સ્વચ્છ રાખવા માટે આ બ ન સરલ ઉપયોગી ઘણું પાણી બચાવી શક એ આપણે તો વૃક્ષોને વૃક્ષોને અને પાણી ગાઢ સંબંધ છે જ્યાં વધારે વૃક્ષ હોય છે ની ત્યાં વધારે વરસાદ પણ સારી થાય છે એટલે જ પાની વસવામાં સાથે સાથે વધારેમાં વૃક્ષો વાવવા પણ જરૂરી છે
સાચી વાત આજે દુનિયામાં ઘણા ભાગોમાં પીવાનું પાણી સ્વચ્છ પાણી ઓછું થઈ થઈ રહ્યું છે જે આપણા હવે જે પાણી બચાવવાનું શરું નહી કરીએ તો આવતા પેઢીને પાણી માટે સંઘર્ષ કરવો પડશે
સાચી વાત કઈ આપણે વિદ્યાર્થી તરીકે તો આપને પણ આપણી જવાબદારી સમજવી જોઈએ કે એ ઘરમાં અને સમાજમાં પાણી બચાવવાનો સંદેશ આપો અને મી મિત્રોને પણ આ વાત કરવી જરૂરી છે કે મિત્રોને પ્રેરણા આપી અને પોતે પણ પાણીનો સમજવીને ઉપયોગ કરવો આ સાચી દેશ સેવા છે એટલું જ કહું કે પથ્વી પરનું સોનું છાન અને હીરા ખતમ થાય જાય તો ફરીને મળે શકે. પણ પાણી ખતમ થઈ જાય ને તો જીવન પાછું નથી આવતું. એટલે પ્રત્યેક બૂદ અમૂલ્ય છે.
સાચી વાત અને આપણી પણ મોટી જવાબદારી છે. આપણે ઘર, શાલા અને સમાજમાં પાણી બચાવવાનો સંદેશ ફેલાવવો જોઈએ. જે એક વિ એક વ્યક્તિ દસ લોકોને પ્રેરણા આપ આપે ને તો સમાજમાં સારા પરિવર્ત સારા પરિવર્તન શરૂઆત થઈ શકે છે.
સાચી વાત કઈ. એ એટલીસ્ટ તો ભગવાનને આપણે ઘણી અમૂલ્યે ભેટ આપી છે. કે હવા ને પ્રકાશ, ધરતી અને પાણી આ બધામાં પાણી એવી અમૂલ્ય સંપત્તિ છે કે જગ વગર જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલા જ કવાય છે. કે જલ એ જીવન છે. અને જીવન નું બચાવવું હોય તો પાણી બચાવુ જરૂરી છે. અને આપણે પૃથ્વી પર ખુબ પાણી છે. પણ એમાંથી બહુત ઓછું પાણી પીવા યોગ્ય છે. એટલે જ તો સ્વચ્છ પાણીની પ્રત્યેક બૂદબૂને જ છે. એ છતાં પણ આપણે રોજ ઘરમાં અને અનેક જગામાં એ પાણી નો બગાડ કરીએ જ છે. અને ખુલ્લા નળ ને વાહન ધોવામાં વધારે પાણી અને વ સાદું પાણી વાયર જવા દેવું. આ બધા કારણે પાણી ની સમસ્યા દી વધી રીત છે.
સારું આપણે યાદ રાખવું જોઈએ. કે પાણી નો વિકલ્પ નથી. પૈસા કમાઈ શકે. પણ પાણી વધ બનાવી શકાય નથી. એટલે આજ બચાવલી એક બૂદ આપતી કલ કાલના જીવન બચાવી શકે છે.
જો આપણે સાચી વાત કહી. જો આપણે આજે પાણી નહી બચાવ દ તો આવતી પીઢીને પાણી માટે સંઘર્ષ કરવો પડશે. કેમ કેમ કે ભવિષ્યમાં યુદ્ધમાં જમીન માટે નહી પણ પાણી માટે થાય છે. થાય છે કે એવી પણ સંક્યતા બતાવ બતાવવામાં આવે છે. કે એટલે તમે રેતા જાગ્રત થવું જરૂરી છે. કે આપણે પાણી બચ બચાવા માટે આપણે ઘણા સરલ ઉપાય આપણાની જરૂરી છે. કે દાળ સાાબાક સાફ કરતા નલ બંધ રાખવો. વરસા નું પાણી ટાંકીમાં સંગર કરવો. સંગ કરવો. ખેતમાં ટપક સિસાઈ નો ઉપયોગ કરવો. એન એને નદીઓ અને તાલાવો માં કચરોની નાખ અને ઘરમાં પાણી નો સોચી બિચારીની ઉપયોગ. કરવો આપણે કઈ કે આપને કહી કે અમે વૃક્ષારોપણ પર બહુ ધ્યાન આપવું જોઈએ. કેમ કે વૃક્ષો વર્ષા લાવવામાં મદદ કર છે. અને ભૂ જળ સ્થર જાગર જાળવી રાખી છે. એટલે જ તો કહે કે એક વર્ષ વાવો ને પાણી બચાવાની શરુઆત છે.
સાચી વાત અને પાણી બચાવો તો જીવન બસશે. જીવન બચે તો ભવિષ્ય ઉજ્જવલ બનશે. આની સાવધાની આપની. પેઢીનું ખુશાલ બનાવે છે. તો પાણીને બહુ સોચ સમજને ઉપયોગ કરવા આવે છે. સારું.
સારું સારું.